હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મેં પણ મજામાં
બોલો બોલો કેમની યાદ આઈ આજે.
એ નહી આ તો એક મૂવી જોતી હતી. એટલે વિચાર આવ્યું કે મૂવી નું પણ આપણા જીવનમાં મહત્વ છે એમ કે ફિલ્મો માત્ર આમ મનોરંજન નું સાધન નથી પરંતુ સમાજ નું આમ પ્રતિબિંબ છે એક સારી ફિલ્મ આપણને હસાવે છે રડાવે છે વિચારવા આમ મજબૂત મજબૂર કરે છે અને ક્યારેક જીવન જીવવાની નવી પ્રેરણા પણ આપ તી હોય છે કેવાય ને કે એક સારી ફિલ્મ હજારો શબ્દો કરતા વધુ અસુ અસરકારક સંદેશો આપી શકે છે
હા એ તો તમે સાચું કીધું ફિલ્મો આપડા જીવનમાં ખુબ અગત્ય ન ભાગ ભજવે છે
હા એ તો સાચી વાત છે અને ફિલ્મો આપણા જીવનનો એક આમ મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. નાના બાળકો હોય, યુવાનો હોય કે વડીલો દરેકને પોતાની પસંદગીની ફિલ્મ જોવી ગમે. આજે સિનેમા હોલ ઉપરાંત મોબાઈલ ટેલિવિઝન અને ઓટીટી પ્લેટફોર્મના કારણે ફિલ્મો દરેક સુધી આમ સરળતાથી પહોંચી ગઈ છે.
હા. અત્યારે તો બધા ફોનમાં પણ ડાઉનલોડ કરીને ફિલ્મો જોઈ શકે છે.
હા અને ફિલ્મો માત્ર મનોરંજન માટે જ નહી બનતી શિક્ષિત કરે છે, જાગૃતિ લાવે છે. અને સારા મૂલ્યોનો સંદેશો આપે છે. કેટલીક ફિલ્મો આમ દેશભક્તિ શીખવે છે. કેટલીક પર્યાવરણનું મહત્વ સમજાવે છે તો કેટલીક મહિલાઓના સશક્તિ... કરણ શિક્ષણ અને સામાજિક સમાનતા જેવા વિષયો પર પ્રકાશ પાડતી હોય છે.
હા. એ તો તમે એકદમ સાચું કીધું.
હા અને આજે મહિલાઓ સશક્તિકરણ શિક્ષણ અને સામાજિક એ લોક એના કારણે પણ આપણામાં ઘણી જાગૃતતા આવતી હોય છે.
હા અને પેલાના જમાનામાં તો સ્ત્રીઓને લગતી પ્રોબ્લેમની ફિલ્મો બહુ ઓછી આવતીતી પણ હવે તો એમાં બી જાગૃ... ક્તા આવી છે અને એના વિશે પણ તે ફિલ્મોમાં એક સારો એવો સંદેશ આપે છે.
હા અને તેના કારણે સ્ત્રીઓ પણ ઘણી આગળ વધી છે. એવી મુવીઝને પ્રેરિત થ મુવીઝથી પ્રેરિત થઈને
હા
હા અને ભારતીય વિશ ફિલ્મઉદ્યોગ વિશ... શ્વના સૌથી મોટા ફિલ્મઉદ્યોગમાંનો એક છે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, પંજાબી અને અન્ય ભાષાઓમાં પણ ઉત્તમ ફિલ્મો બનતી હોય છે. દરેક ભાષાની ફિલ્મો આમ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખ્... વામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.
હા અને એવું નઈ કે આપણે ખાલી હિન્દી કાં તો ગુજરાતી ફિલ્મો જ જોઈએ ક્યારે સાઉથની મુવી પણ જોવે બધા કે મલયાલમની જોવે એવી રીતે એ લોકો બી ગુજરાતી કા તો હિન્દી મુવી જોવે એટલે બધા બધા જ લેંગ્વેજ બધી જ ફિલ્મો માંથી એમને પ્રેરણા મળે છે.
હા. અને ગીજ ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો છેલ્લા કેટલાંક વર્ષોમાં ગુણવત્તા સભર અને પરિવાર સાથે જોઈ શકાય તેવી ઘણી સારી સારી ફિલ્મો બની છે અને આ ફિલ્મો ગુજરાતી ભાષા સંસ્કૃતિ અને જીવન શૈલીને નવી ઓળખ આપતી રહી છે.
હા એ તો તમે એકદમ સાચું કીધું.
હા. અને ફિલ્મો દ્વારા આપણે ઈતિહાસ, વિજ્ઞાન, રમત ગમત અને જીવન ચરિત્ર ટ્રા અને વિવિધ દેશોની સંસ્કૃતિ વિશે પણ ઘણું શીખી શકીએ છેએ ઘણી જીવન ચરિત્ર ત્ર આધારિત ફિલ્મો આપણને મહાન વ્યક્તિઓના સંઘર્ષ અને સફળતાની પ્રેરણા આપતી હોય છે.
અને અમુક અમુક સારા એવા લીડર હોય સારા ક્રિકેટર હોય એ બધાના જીવન ની પ્રેરણા આપતા પણ હવે તો પિક્ચરો આવવા લાગ્યા છે તો એમાંથી પણ આપને શીખવા કવા મળે છે.
હા આપડે પેલું જ લઈ લો એમ એસ ધોની.
હા.
એની ઉપર સારી એવી ફિલ્મ બની છે પછી એને લઈને બીજા ઘણા અનેક ની ત આ લોકો છે જેની પર ફિલ્મ બનાવવામાં આવી છે. પરંતુ આમ ફિલ્મોની કેટલીક નકારાત્મક અસરો પણ આપણે હોઈ શકીએ જો આપણે ફિલ્મોમાં બતાવેલી દરેક વસ્તુ તું ને વાસ્તવિક જીવનમાં ઉતાર અનુસરવાનો પ્રયાસ કરીએ તો મુશ્કેલી પણ ઉભી થઈ શકે છે ફમો ફિલ્મોનો મુખ્ય હેતુ તો ક્યારેક મનોરંજન પણ હોય છે. તેથી દરેક દ્રશ્ય વાસ્તવિક જીવન જેવું હોય જે એવું નથી હોતું.
હા એ તો તમે એકદમ સાચું કીધું.
હા. અને આજે ઘણા યુવાનો ફિલ્મોના પાત્રોની ફેશન બોલવાની રીત અને જીવન શૈલીઓની અ નકલ કરતા હોય છે જો સારી બાબતો અપનાવવામાં આવે તો તે યોગ્ય છે પરંતુ હિંસા ખરાબ આદતો અથવા બિનજવાબદાર વર્તન નું અનુસરણ કરવું પણ નુકસાનકારક બની શકે છે.
હા અત અત્યારના જે ટીનેજર્ છે બધા મુવીઝ અને ઓટીટી શોઝ જોઈને આ ડ્રગ્સ લેવી શરાબ પીવી સિગરેટ પીવી એવી બધી યાદ તો પણ ફિલ્મોમાંથી જોઈને શીખી રહ્યા છે કે કુલ લાગે આવું.
હા એ તો હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને ફિલ્મો જોતી વખતે અપ આપણે સમજદારી પણ રાખવી જોઈએ પોતાની ઉંમરને અનુકૂળ પરિવાર સાથે જોઈ શકાય તેવી અને સારો સંદેશ આપતી ફિલ્મો પા પસંદ કરવી જોઈએ માત્ર મનોરંજન નહી પરંતુ કઈક શીખવા મળે એવી ફિલ્મો વધુ ઉપયોગી છે.
હા એ તો તમે સાચું કીધું.
હા અને વિદ્યાર્થી બોલો બોલો ના બોલો
એ નાના છોકરાઓ પણ શું જોવે છે ટીવી માં ફોનમાં એનું પણ આપડે ધ્યાન રાખવું પડે
હ
કેમ કે હવે તો ગમે તે રીતે ગમે તે એવી ફિલ્મો મળી જાય છે. પણ આપડે ધ્યાન રાખવાનું છે, કેમને હા
વિદ્યાર્થીઓ માટે પણ ફિલ્મો ઉપયોગી બની શકે છે, ઇતિહાસ વિજ્ઞાન પ્રેરણાદાયક જીવન ચરિત્રો અને સામાજિક વિષયો પર આધારિત ફિલ્મો જ્ઞાનમાં વધારો કરે છે પરંતુ ફિલ્મ જોવાના કારણે અભ્યાસ અને સમય નુ આવે આયોજન બગાડવું ના જોઈએ.
હા એ તો તમે એકદમ સાચું કીધુ
હા અને ઘણી ફિલ્મો ઈતિહાસને લઈને બનતી હોય છે. કારણ કે જો બાળક ચોપડી પુસ્તક લઈને વાંચે તો એ એટલું યાદ રાખી ના શકે પણ જો એને એક મૂવી સ્વરૂપે જોવે તો એ બાળક સારી રીતે યાદ રાખી શકે એને
હા એ તો એક સારી રીતે ભણવાનું યાદ રાખવાની
હા
અને હા. હ
બોલો બોલો
અને એવી હિસ્ટની રાજનીની ને બધી બધી ફિલ્મ આવી છે કે જેનાથી. અનેન એટલું બધું જાણવા મળે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને ફિલ્મો એક આમ શક્તિશાળી માધ્યમ છે. તે સમાજના વિચારો બદલી શકે છે લોકો લોકોને પ્રેરણા આપી શકે છે અને સકારાત્મક પરિવર્તન પણ લાવી શકે છે. પરંતુ તેનો ઉપયોગ આપણે સમજદારી અને સંતુલન સાથે કરવો જરૂરી છે.
હા પછી એવું ના થાય કે પિક્ચરોની આદત પડી જાય અને આપણે બીજા બધા કામ સાઈડમા મૂકીને નગર પિક્ચરો જોયા કરીએ
હા અમુક લોકો એ પણ કરતા હોય છે કે કોઈ એમને કોઈ મવી કેવું કઈ ગમી જાય તો આખી રાત જાગી જાગીને ખાલી એ પિક્ચર જ પતાવતા હોય છે. જે એક સારી બાબત ના થાય કારણ કે એના કારણે તે એનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યો છેને સમય પણ કારણ કે પૂરતી ઊંઘ ન લેવાથી ઘણી જ સમસ્યા ઊભી થાય છે.
હા એ તો સાચું કીધું તમે
હા એટલે મૂવી જુઓ પણ સમય મર્યાદામાં જુઓ. ખાલી એકલું જ મુવી ના જોજો કરો ભણવા પર પણ એટલું ધ્યાન આપો
અને અમુક લોકો તો છને, એક સાથે બે ત્રણ ફિલ્મો જોઈ નાખે છે. તો તેડા એ તો આપડી આંખો પર પણ અસર કરે આટલી બધુ લાંબો ટાઈમ સ્ક્રીનના જોયા, રખાય
હા અને ફિલ્મો આપણા જીવનમા મહત્વપૂર્ણ ભાગ છે, જો આપણે સારી ફિલ્મો પસંદ કરીએ અને તેમાંથી સારા મૂલ્યોને અપનાવીએ તો ફિલ્મો માત્ર મનોરંજન નહી, પરંતુ જીવનના શિક્ષક પણ બની શકતા હોય છે.
હા એ તો મેં સાચયવુ
હા એટલે આપણે એવી ફિલ્મો જોઈએ જે આપણને હસાવે પણ વિચારવા પણ મજબૂર કરે અને એક સારા નાગરિક તરીકેની જીવવાની પ્રેરણા પણ આપે
હમ અને એવી તો ઘણી બધી ફિલ્મો છે.
અને સારી ફિલ્મ માત્ર બોલો બોલો
અને એવી સારી ફિલ્મો તો હવે સ્કૂલમાં પણ બતાવે છે કે અમુક પ્રેરણાદાયક ફિલ્મ હોય તો નાના છોકરાઓને બતાવી સ્કૂલ માં
હા એ તો સાચી વાત છે અને સારી ફિલ્મ માત્ર સમય પસંદ કરતી નથી પરંતુ જીવનમાં નવી દિશા પણ બતાવતી હોય છે
હા
હા મનોરંજન સાથે હા બોલો બોલો
એ ફિલ્મમાં એવા પાત્રો હોય એમની કહાની એવી હોય કે આપણને મજબૂર કરી દે એના વિશે વિચારવા માટે
હા મનોરંજન સાથ સાથે શિક્ષણ આપતી ફિલ્મ જ આમ સાચા અર્થમાં સફ પણ ફિલ્મ કહેવાય છે.
હમ્મ હમ્મ એ તો એકદમ ખરું
હા વાંધો નહી સારું સારું ચલો પછી ક્યારેક વાત કરીશું.
હા હા આવજો.
હા આવજો.
હા.